હેલો.
હાલો.
અવાજ આવે છે, મારી
હા આવે છે, બોલ કે કેમ છે, તું.
હા મજામાં
તારા ઘરમાં ઘણા બધા લોકો છે. ની અવાજ આવતું છે, ઘણા બધા લોકો
હા એ બધા હોલમાં જ છીએ, અમે એટલે
આવી ગઈ મારી બેન હ હમણાં આવી.
ભીંગેલી તો નથી ને
ની ની એ મે કીધુંને ર રેપિડોથી આવી.
રેપિડો બાઈક કે બાઈક રે છે, ને રેપિડોમાં તો
નહી એક કાર કે,
અચ્છા સારું છે તો.
ટેક્સી વગેરે સાવ બધું હોય છે, મને પણ ની ખબર યાર.
મને પણ એ બધી વસ્તુઓ વધારે ની ખબર હોય છે.
હા. એમ મને ખબર છે, મને કામ પર ભરો ધરમાં કરવું ની પડે કેમ કે મારી બેન આવી ગઈ છે.
હા, તારી મોટી બેન હોય છે.
બઉ આરામ છે. તને ખબર છે, સવારે ઉ ઉઠી જાય છે. અને નાસ્તો એ જ બનાવે છે.
તમે બધા બેહનો ને તો ખુબ આરામ હશે.
હા, એ એટલા આરામથી શું કેવું મેં તો પાલન પર સુતી છું.
છે.
હા, યાર મે બઉ કરે છે મારી બેન તો.
કાસ મારી પણ એક મોટી બેન હસ હોતી તો સારું હોત.
છે. મારે જીજુ છે ને એ પણ કમ ની મલે એ પણ બઉ કામ કરે છે. હમણાં કામ જ કર્યા કરે છે, અમારી સાથે.
અમે જોયલું હતું.
હા, એવું ની મલે કે એ પોતે ઘમંડ ની કરે કે એમને એ જવાય છું તો કાઈ ની કરું. બધુ કરે છે એમ ભાઈ ના જેવા છે.
તો એવા લોકો તો સારા હોય છે.
ફે ફ્રેન્ડના જેવા જ છે બધા.
હા, મને ખબર છે બધું. તારી નાની બેન મને બતાવેલી. હા, મેં આવી.
એ જ મારા જેવું સારું છે, બાકી કોઈ ની મલે.
કોઈ ની અવી અવે એક બેન ને થવાની છે લગ્ન.
હા, હમણા જો એક બે હા, હા.
એ સારા હશે.
હા, જુઓ પછી લગ્ન થાય તો ખબર પડે કોણ કેવા હશે.
હા, એ તો છે જ.
એવું બોલ બોલ તારી ભાભી કેવી છે?
બસ, મારી ભાભી સારી છે.
હા
હા.
સારું ને તને પણ આરામ છે. કામ કર અને તારી ભાભી પણ આપશે.
આરામ જ છે મને તો. બઉ આરામ આખો દિવસ
હા, એ જ તો. સારું ને મારી મારી બેન આવી ગઈ અને તા-તારે ઘરે તારી ભાભી.
બંને જણાને આરામ. તને
એકદમ. એકદમ, બરાબર કીધુ તુ મે. મને પણ બઉ આરામ છે યાર.
પડે છે.
એકદમ બરાબર કીધું મેં મેં પણ કઈ નહી કર્યું એમજ બેસેલી જે તને ખબર છે ને ધાવ નું કામ આવે છે એજ કરું છું પછી કાયલી શ ત
ખબર નથી આરામ એટલું છે પણ આખો આખો અલ્લા અલીના એતના ચિલ્લા રહી હૈ
હા લિના બહ અવાજ કરે છે આલીના ઓછું બોલ ને મારી ફ્રેન્ડ સાથે વાત કરું છું મે હા જો બ છે ઠીક છે
એને પણ ગુજરાતી આવડે છે
હા એને હલકો હલકો આવડે છે તો કોલકાતા ની છે એને બંગાળલી આવડે છે યાર
મેં કેતી હતી ને કે એટલું આરામ કરું છું તો પણ આખો શરીર દુ દુખિયા કરે છે
હા ને મારું પણ યાર આજ તો તને ખબર છે મે આઈડીક્ષ લગાવી તો મા સારું છે મારો ખાવો પણ બહુ દુખતો હતો
હ ખબર નથી આરામ કરીને પછી દુખાવો થાય છે
હા એજ તો પણ એમ પણ લાગે છે કે એ આપણે હમણા તો નાલના છીએ તો પણ આપણને લાગે છે બુઢાપા આવી ગયો છે
હા એજ તો આપણા હા હાડ કકા બઉ કમજોર છે
હા આપણેે કેમિકલ વાળા બધું ખાઈએ ને એટલે
પહેલાના જમાના લોકો કેટલા મજબૂત રહેતા ને
હા યાર તને ખબર છે મારી નાની આઈવી છે ને એ પણ બો આરામ આપે છે બહ કામ કરે છે યાર
હ અરે તારી નાની ને તો મે જોયું છે જયારે પેલા અહિયાં રહેતી હતી ત્યારે
હા હા હમણાં પણ એવું છે યાર બોહ કામ કરે છે એને તો શાંતિ જ નહી મળે
હમણાં પણ હમણાં પણ એવું જ કરે છે
નય એને જરા પણ કોઈ પણ કામ દેખાય ને કર્યા જ કરે છે એ કે
સારું શરીર માં બહુ ફુરતી છે નાનીને તો
હા યાર બો પેલા ને છે ને તો કામ એ લોકોને પરફેક્ટ જોઈએ અને કરી જ નાખે પેલા તરત જ
અને ચિલાય પણ છે નાની તો બઉ
હા એ તો ચીલ આપે ને એ તો એમ તો એ બા કરીને આપે તો એક ખિંચાઈ પર તો કાઈ નહી આપણને
કાઈ ની એતો એટલું બોલે તો કઈ ની ફરક પડે
એ એમ પણ એજ થઈ ગયું છે ને એમ પણ તને તો ખબર છે આપડે આપડે ભાઈ નું છે ને ભુડી કાકી વાળું એ એનું પ્રોબ્લેમ છે
એજ હા એજ એ વાર્તા તો હજુ સુધી યાદ જ છે
પુડી કાકી ની જેમ
હ
એ લોકો ની સામે આપડે કઈ નય બોલવાય એ લોકો ચાય તો કઈ નઈ સાંભળી લેવાનું પછી બોલવાનું નય
શાંતિ પછી એ લોકો એવા જ થઈ જાય છે
હા પી પછી આપણને લાડ પણ આપે છે એવું નહી મલે કે કે લાડ ની કરે લાડ પર બો કરે છે હામણાં પર જોઓ ને કપડા હમણાં વરસાદ પડે છે ને એટલે શું કરે બધા કપડાં ને લાવીને બાલ્કની થી આ ઘેર માં દોરી બાંધી ને તે આ સુુંખાવે ખાવે છે
એ તો બહુ ફાસ્ટ છે દરેક કામમાં
અરેયાર તને ખરું છે આજ મારે જીજુ કલે આવેલો ને તો એનો એક સાઠ હતો એ એક વાર મેં સુકવા દીધું હતું પછી પડી ગયું ફરીથી એ ધોઈ અને પછી એ ગંદો થઈ ગયો ફરીથી એ ધૂલ પછી પણ એ ગીર ગયા પછી પણ ત્રોણ વાર થઈ ગયું
એ સેટ નું તો શું થયું હશે
સત્ય નાશ થાય ગયું છે તો પણ એને આલા આલા નાખી નાખીને વાઇટ કરે છે
સાફ થયું તો
હા રે સાફ સફાઈ ન એકદમ મારી નાની ચોક્કસ છે એકદમ
હા એ તો મેં જોયું છે પેલા રતી હતી ને તો જોયું છે
મેં કીધું છે એ લોકો એટલું નહી કર આરામ કરી લે તો પણ નહી માને ય મારું બાત એ કર્ય જ કરે કઈ નને કઈ
ખબર છે જ નથી એ ચાલતી રહે
હા એકદમ બરા એમ બોલવામાં પણ કામ નહી મળ ક્યાં પણ જાય ને બહ બોલે
મને તો ગમે છે તારી નાની બઉ
હા યાર કેટલા દિવસ પછી આવી છે મારી નાની આવજે
હા મેં મળવા આવું ને રસોઈ બની ગયું તારું
બમ હણા બનાવેે છે બેન
શું બનતું છે
એ ઇંડુ આલુ બને છે
મારા ઘરમાં તો મને ખબર જ નથી શું બને છે
રાત્રે તો રોટલી ખાય છે ને મારા ઘરે બધા તો એજ રોટલી તને એડું એ જ છે મે તો ઓછું જ ખાવઉં છું તને તો ખબર છે ને અંત ખ મેં તો રાત્રે મતલબ બહુ જયારે મન થાય તો ખાાવ ને તો નહી પણ ખાવ એ ખાવાનું માન નહ થાય
રાત્રે ખાવાતું જ નથી
હા એકદમ એમ લાગે છે ભૂખ મરી ગયું છે આપણું
પણ મેં તો મારી મમ્મી તો મને જબરદસ્તી ફઠુસાવીઠસાવીને ખિલાવે છે
હા તો તારું દવા જ ચાલે છેને તારી મમ્મી ન વાત સાચું છે આટલું ખર્ચ કર ટવા થ જોયું છે મે થો દિવસે તું જૂસ પણ નથી પીતી હતી અને લાવી ના હતી આ
અ તને ખબર નથી એ જૂસ બહુ કડવું હોય છે હમ
ટાઈમ પર એ બધું ન ટાઈમ પર પી લેવાનું એવું નહી કરવાનું તારી મમ્મી તો સારું જ વિચારે
એ તો છે મારી મમ્મી મારા માટે બહ વિચારે છે
હા અરે તને ખબર છે મારી મમ્મી તો આરામ કરવા પણ ની કહે છે મને એ આરામ કરી લેતું જ જરા શું તને ખબર છે જ ચ પી દીએ ગેલી ને તો પછી મને કીધું એ ચલ્દી આવ કામ કર
મમ્મી લોકો તો એક વખત
હા બધા ને એવો પ્રોબ્લેમ હોય છે કોઈને કોઈને
કોઈને કોઈ પ્રોબ્લેમ તો હોયયા જ છે.
હા એમ લાડ પણ કરે છે એવું નહી મને હમણાં કામ વધારે છે નહી એટલે
હમ મારી મમ્મી તો બહુ વિચારે છે મારા માટે
હા એ તો મેં જોયું છે બહુ વિચારે છે તારી મમ્મી તો
હમ પણ કામ કરવા માટે પણ બોલે છે કામ કરો કરો
સારું ને બે પૈસો મળી તો જાય ને કોઈ ઘરે ચુગલી કરવા તે સારું તે આપણે બે પૈસા કમાવીએ છીએ ઘરે બેઠીને
હા ઘર બેસીને કમાવીએ મારા ઘરમાં મસાલા દવા લાગુ
હમણાં તને ખબર છે, તું જયારે કોલ કર્યું હતો ને મારા ઘરે પણ મસાલા પીસા તો હતો.
અવાજ આવે છે તને
હા આવે છે અવાજ મને લાગ્યું છે કે તારા ઘરે પણ એવું જ કામ થાય છે કઈ એ તો ઘરે હો તો અવાજ તો આવે નહી યાર
હા એ તો આવે ઓર બતાવ બધું સારું છે
હા બધું સારું છે. તારા ઘરે બધા સારા છે ને
હા મારા ઘરમાં બધા લોકો સારા છે.
હા તારી નાની બહેને હા તારી નાની બેહેનને કેજે મેં એને યાદ કરું છું.
હા મેં કહી દીધું એને તો
હા ચોક્કસ બરાબર.
એ કાલથી પહોંચી જશે તારા ઘરે
બરાબર છે એને જોવાનું મન થાય છે, મને
એ તો એ અલીના ને બહુ યાદ કરે છે અલીના
હા હા એ તો કરે જ છે, મેં જોયું છે ને એ જ્યારે પણ આવે છે ને એનું જોઈને જ જાય છે.
ચાલ ઠીક છે, તો પછી વાત કરીએ